હલો અવાજ આવે છે?
હા અવાજ આવે છે. તે મને મારી અવાજ આવે છે?
હા હા આવે છે.
હલો...
હા હા બોલો બોલો શું.
હમ... કઈ નઇ આપડે કોઈક દિવસે છે. ને બંબઈ જવાનો પ્રોગ્રામ ગોઠવીશું. હ,.... હા આપડે એમ એમ જોવા જઈએ ન તો બંબેમાં છે. ને તો હું કેવાય ગેટ વે ઓફ ઇન્ડિયા, ચર્ચ. ને હમ, પલું હાજી અલી દરગા પ્લસ મુ. મુંબાદેવી મંદિર, લક્ષ્મી પેલું મહાલક્ષ્મી ન એવું ઘણું બધું જોવા જેવું છે.
તમે જે વાત કરી તો અમે તો પ્લાન બનાવેલું જ છે કારણ કે મારી જે. ફ્રેન્ડ હતીને હમણાં ગામમાં છે. તો એટલે કે. તેનું જે અરે અ બા બાલકાળામાં આવે. ને એના મુંડન થાય ને.
હા હા હા હ એ મુંબા દોહીમાં થતું છે. ને?
હા હા મુંબા બધા એમ થાય છે. તો એ છે. ને એટલે. કે મા એટલે કે મન્નત માંગેલી હશે. તો એટલે ત્યાં કાળા માટે કેહેતા હતા. તો અમને પણ કેતા હતા. કે તમે જો ત્યાં જવાના છ તો અમે બી એટલે. જવાના તમારી આજુબાજુ દેખાય છે. બસ તમે પણ અમારી સાથે જ, હા હા
હા મારી છોકરી છે તેનો છે ને બોર્ડ નું એક્ઝામ ત્યાં જ સેન્ટર આપેલું હતું એનું બોર્ડની એક્ઝામનું
હ
હ ત્યાં એ બીજી ગે સ્કૂલમાં ભણે છે પણ કેવું છે. ત્યાંથી પેલું અ આ બોર્ડની ઈક્ઝામ રહી તો અલગ- અલગ જગ્યાએ બધા સેન્ટરો આપવામાં આયવા હોય છે કે ની
હા હા.
હા તો તો મારી છોકરીનું એક ત્યાં હતું સેન્ટર પર તા એક્ઝામ આપવા ગયેલી ત્યારે મેં તા ત્યાંનું જાણ્યું ને પછી એક છેને મારા ફ્રેન્ડ છે તેમણે પણ કીધું એમ કે મારી છોકરી નઈ છોકરાને કઈ મન્નત રાખી છે. ત્યાં એમકે આજ અત્યારે તમે કીધું ને હા આ મુંડનવાળું તો તે કહેતા હતા એમ કે મેં તો નથી ગેલો પણ મારા હસબન્ડને બધું ખબર છે ને ત્યાંનું તે વાત કરતા હતા એમ કે ત્યાં મારે મુંડન કરાવવાનું તમે જોયું હોય તો પછી એક દિવસ આપડે પ્રોગ્રામ કરીએ.
હા તે વાત તમારી બરાબર છે. કારણ કે ત્યાં છે ને એટલે આવું થાય છે કેમ કે એ લોકો મુંડનનું મન્નત ને બધું માંગેલું હોય ને, તો કેટલાક વખત એવું કેટલાક વખત એવું મન્નત ને બધું માંગેલું હોય, ને ત્યાં બધા જાય છે મુંબાદેવી, એવી ને મુંબઈ જ શહેર છે.
એ એના નામ પરથી જ પૈડ્યું છે, એ મુંબાદેવીના નામ પરથી જ કારણ કે મેં એનો ઈતિહાસ જોયો ને એમ એ વિડીયો જોયો તો અ ફેસબુક પર, તો તેમાં આવ્યું હતું કે આ જે બંબઈ શહેર વસેલું છે ને એ તાના પેલા માછી પક મચ્છી પકડે ને એ લોકો કે વસાયું હતું એમ હા. એ લોકો એ લોકોનું છે મેન એ તો તો એ લોકોની દેવી છે આ તેમ કે પછી ધીરે ધીરે ત્યાં કે એમ જોવા જાય ને તો પૈસા કમાવાના સ્ત્રોત ઘણા વધી ગયા એના કારણે પછી ત્યાં કેવું કે બધી વસ્તીઓ બધી પ્રજા લોકો ત્યાં વસવા લાગી એના લીધે એ સિટી શહેર પણ આજે એ ટાપુ છે. બંબઈ જે શહેર છે ને એ એક ટાપુ પર આવેલું છે એમ કે હવે આપણે તો એટલું ફર્યા નથી ત્યાં જોઈ જાણીએ તો ખબર હમ્મ.
સાચી વાત છે ને એ આપ એ આપડે મહાલક્ષ્મી મંદિર પણ એ મુમ્મદેબીને જ કહેવાય છે, જે આપણેે મહાલક્ષ્મી મંદિર કહીએ ને હા એ મુંબાદેવી મંદિર જ છે મહાલક્ષ્મી મંદિર ને એવું પણ એટલે કહેવામાં આવેલું, કે એ મહાલક્ષ એટલે મુંબાદેવી હોવાના કારણે મુંબઈમાં જે વ્યક્તિ જાય છે ને એની એ ત્યાં સક્સેસ થાય જ છે, ત્યાં સક્સેસ થાય જ છે એ વ્યક્તિ
એવું છે ના અત્યારે જોવા જઈને તો ઈન્ડિયાના ટોટલી એમ મોસ્ટોપલી વીસ થી ત્રીસ ટકા પબ્લિક તો જાણે બોમ્બેમાં વસેલું છે, મુંબઈમાં કારણ કે ત્યાં છે ને તો કેવું ધંધા, બેરોજ- -ગારીના એટલા બધા સ્ત્રોત વધી ગયેલા છે ને, ભલે નાના-નાના ઘર છે એક ઘરમાં તો આઠ થી દસ જણા રેતા હોય છે. પાંચ બાય પાંચ ના રૂમમાં પતા ખબર ને કેવી રીતે હમ કારણકે ત્યાં હું ગઈ ત્યાંનું જોયું બધું એના પરથી આપણને પણ આપણને તો એવી જગ્યાએ રેવાનું તો તકલીફ પડી જાય. પણ હવે, પૈસા કમાવવા છે, બધું એમ રોજગાર આપણેે મેળવવો છે તો કઈક આપડે છોડવું.... છોડવું પડે તો જ આપડણે કઈ મેળવું ને,
હા
હમ હા અને ત્યાં જે હાજી અલી દરગાહ છે ને તે, અને પેલું મંદિર છે એ બંને ને એ દરિયા ના એ બંને એક નજીક નજીક માં જ જેવા આવ્યા છે હું પણ એક વાર ગયેલી ને ત્યારે બે જગ્યાએ. ફરીને આવી હતી. અમે પણ સ્કૂલે ભણતાને ત્યારે પ્રવાસે લઇ ગયેલા હતા અમને.
બરાબર બરાબર મે તો અત્યાર સુધી નહી ગઈ મુંબઈને એ બધું સાંભળી બધું છે. સાંભળુ બધું છે એના વિશે જાણકારી છે જરાક જરાક. પર તે તો ફરવાનું તો નથી કર્યું. મમદેવી ને એ જશે ને ત્યારે તો હું એની સાથે એક એક એ ત્યાં મુંડન કરાવું ત્યારે તો હું ચોક્કસ જઈ જેથી એટલે મે હું માતાજીના મંદિર ના દર્શન પણ મારા થઈ જાય.
હા એ તો સાચી વાત છે ત એમ જોવા જેવું ઘણું છે. પણ આપણે પણ તેવો સમય હોવો જોઈએ. ને બંબઈ કઈ એક જ દિવસમાં ફરાય એવું છે ને એના માટે સમય ઘણો જોઈએ.
તે જ વાત કરુ ન કારણ કે કઈક નાની તો જગ્યા છે નહ કે આપડણે ફરી લેવા ત્યાં આપડે જમું તતા એટલે હા જમુ તો ચાર ટાઈમ તો લાગશે એટલે એટલે તો હા પણ ફરવા જેવી જગ્યા છે.
હમ. કાનું છે ને સૌથી પેલા રેલવે સ્ટેશન થયેલું કઈ થાણે મુંબઈ થાણે. થાને થી ખબર નઈ કઈ જગ્યા એ હા. ત્યાંનું ફર્સ્ટ રેલવે સ્ટેશન ચાલુ હતું.
મુંબઈ થી થાણે
એને ત્યાંના લોકો હિન્દી માં થાને પણ બોલે છે ને આપણેે એને ગુજરાતી લોકો થાણે બોલે છે ને ના પ્લસ મરાઠમાં એ લોકોને થાણે બોલે છે.
હઠે બોલ હ સાચી વાત છે અને ત્યાં આપડેજે અંગ્રેજો ના સમાંજે રેલવે, રેલવે શરુ થયેલુંને. તો સૌ પ્રથમ છે ને ત્યાં હા ત્યાંથી શરૂ થયેલું હતું, મુંબઈ થી થણે શરૂ થયેલું હતું, ને અંગ્રેજ તેના જવાનામાં તો આમ મુંબઈ તો આપણું એ એમાં શું કેવાતુ પેલા મોટા શહેરો હતાને, તેમાં એનો સમાવેશ થતો હતો.
હમ્મ, આજે તો પણ છેને, મહાનગરપાલિકા છે.
હજ એને પેલા બોમ્બે કેવાતું હતું. આજે મુંબઈ બની ગયો છે, ને પેલા અંગ્રેજો લોકો કારણકે મુંબઈ નહી કહી શક હતા, તે લોકો બોમ્બે ને બધું કેતા હતા, મુંબઈ
હમ્મ, હા.
મુંબઈ નામ હતું પેલા, પછી એની બદલીને મુંબઈ કરી દેવામાં આવ્યું હતું.
હમ્મ હમ્મ હમ્મ હમ્મ હું ઘણું બધું જાણવા જેવું હોય, ત્યાં જતા રસ્તામાં જતા જતા તો એ ટાપુ કરતા પેલાતે કેટલા બધા જંગલો આવે પ્લસ ત્યાં પહોંચી જઈએ પછી તો એવું લાગે. કે એમ દરિયાની વચ્ચે આપડે ઉભા છે.
પછી તમારે ઘરે આવીયો એટલે - હા તમારા જોઈ આવ્યા છે. એટલે તમારા માટેતો સારું હું પણ ક્યારેક જઈને જોઈ
હમ્મ ત્યાંનો એમ વ્યૂ કઈ અલગ જ હોય છે. પબ્લિક એટલું અવર જવર કરતું હોય છે ને, એમ બોમ્બેનો નજારો જોવા માટે. કે બધી અલગ અલગ
ટાપું ઓના કા સે ને, ટાપુ હોવાના કારણે છે ને એની જે સુંદરતા છેને તે વધ વધારે થઈ જાય.
હા, એ પણ ત્યાં પણ એટલી અત્યારે તો પ્રદૂષણ વધી ગેલુ છેને, કે જેની કોઈ હદ નથી. પબ્લિક હવે એટલું બધું એમ રેવા માંડ્યું છે ત્યાં, આ રોજગારના લીધે. તો ગંદકી પણ એટલી જ હોય છે, કે જ્યાં જોઈ તા ગટર લાઈન, એમ સાફ સફાઈ તો રાખે છે. પણ ત્યાંનો એક એરિયો છે, કયો એરયો એટલો ધ્યાનમાં નથી આવતું. ત્યાં તો એટલી ગંદકી છેને, એવામાં જ ત્યાંના લોકો પણ રહે છે.
ને પ્લસ રેલવે લાઈનો એટલી બધી છે, રે ટ્રેન પણ રેલવે પણ એટલી અવર જતી, અવર જવર કરતી હોય છે, જાણે કે એ એનું મેન સ્થાનક જ તાનું એ છે, પહિ તાનું એરપોર્ટ એ પણ જોવાલાયક જેવું છે હા.
હા એવું છે.
બોમ્બેની, હા એરપોર્ટ પણ આવેલું છે. ને ત્યાંની જે ચોવીસો કલાક જેવી એમ કેય ને ચાલતી હોય, એવી ખળબડ વાળી ટ્રેનો.
હા હા સાચે તા કેટલુ મોટુ શહેર છે. તો એવું તો થવાનું જ છે ને, હમ્મ.
ત્યાંના લોકોને તો મોટે ભાગે ટ્રેનથી સફર વધારે કરવાનો હોય, જે રોજગાર માટે આમ તેમ બધી કામ પર જતા હોયતો, મોસ્ટ ઓફલી તે લોકો છે ને ટ્રેનનો સફર વધારે પડતો કઈ કરતા હોય, કારણકે ટ્રેનમાં એ લો કોને સસ્તું પડે. બાઈકને એવી રેય નાની મોટી ગાડીઓ તે તો એ લોકો માટે નકામી જેવી બની જાય. પાંચ પાંચ મિનિટે તો ત્યાંની ટ્રેનો બધી આમ તેમ અવર જવર કરતી હોય જ છે. એટલે એટલો એ લોકો નો સમય પણ બચી જતો હોય.
સાચી વાત છે ચાલો ને હવે મારી ફ્રેન્ડ આવે ને ગામથી તો હવે તે લોકો જવા ના જ છે તો આપણે પ્લાન બનાવીશું. ત્યાં જવા માટેનું તમે પણ ચાલશો ત્યાં.
ચોક્કસ તા હેને જમવાનું પણ ટેન્શન ની હોય. કે આપણને ચલો કોઈ આમ આ જમતું નથી પેલું જમતું નથી આપણે નોર્મલી જમવાનું હોય તે પણ તા સસ્તા ભાવે મળી રહે એમ.
કઈ નઈ કઈ નહી ત્યાં જઈને આપડે બધું નહી મુંબઈ તો મુુંબાદેવી તો જોઈ જ લઈશ. જરા કેરા દર
ચોક્કસ ચોક્કસ ચલો ને જાઉં તો પછી વાત કરીએ પછી હા. જવાનું પ્લાન કરીએ પછી હમ્મ ચાલો ઠીક છે હમ્મ હમ્મ હા.